શું કરી રહા છો?
બસ આ ફોનમાં બેઠો તો એક મિત્રનો મેસેજ આયો તો કે બે ટોપ લેવડ છે પ્રાઇસમાં બનાવ માં આઠ નહી તે જોતો હતો, તે ચેક કરતો હતો, એની પ્રાઇસ શું છે કયું મોડલ છે એને બધું.
હા હા હા મને પણ એ મિત્ર જ બસ મને પણ અહ કયું હતું મને ફોટા તો વગેરે જે મૂક્યા લેપટોપના અને ત્રણ ત્રણ ચાર હતા જેમાં એક પાંત્રીસ હજાર વાળું લેપટોપ હતું. એક હતું લગભગ બેતાળીસ હજાર વાળુ લેપટોપ
હા તે જે પાંત્રીસ હજાર વાળું હતું ને પાંત્રીસ હજાર વાળું હતું નામ એમનું એ લેપટોપનું મોડલ હતું કાક એચપી ડ્રેગન ફ્લાય કોમ એવું કાંક નામ હતું
હા હા
તે કંક સોળ બસો છપ્પન જીબી હતું અને આઈ ફાઈવ ટ્વેલ્થ જનરેશન હતી તો ફમ તો બધું કમ્પ્લીટ જ છે કઈ વાંધો આવે એવું નથી પણ હે ને લેપટોપ ની બેટરી ચેક કરવું પડે એવી એ જે પેલું એસએસડી અંદર તો મતલબ એસએસડી ચેક કરવી પડે કે લેગ નથી મારતું લેપટોપ એરું એજ બે ચેક કરવાનું હતું ખાલી જો ઈ બે ચેક થઇ જાય ને એમાં કોઈ વાંધો ના આવે ને તો લેપટોપ કમ્પલેટ જ છે. એ વન કડિશનમાં કારણ કે જો આ બધું જોવું પડે ને આ બધું જોતા બધાને ના આવડતું હોય બરોબર હવે મારો જે એક ભાઈબંધ છે. ને તો એના પપ્પા જઈને લેપટોપ લઈ આવ એના સાથે બુકાવી દીું ને તો એ લેપટોપ લઈને આવતા રહયા બરાબર અહીંયા પાછા તો એ લેપટોપમાં શી ખબર શું ખામી હતી ને તો જયારે બગડ્યું ને લેપટોપ તો અંદર એને રિપેર કરવા માટે આપ્યું હજી છ સાત મહિના થયા હશે લઈ આ ને રીપેર કરવા આપ્યું તો એને એક ચાર્જિંગ સોકેટ બગડ્યો હતો જે આપડે ચાર્જ બેટરી ચાર્જિંગ થાય ને ઈઝ તે એ સીપોર્ટ બગડ્યો હતો ને તે લેપટોપ વાળા ખોલીને જોયું તું કે અંદર હે ને આઈસી ના અંદર ચાર્જિંગની જે મતલબ આપડે આપડા પ્રેક્ટિકલોમાં હતું ને આઇસી ઈરે આઈસી અંદર નથી ચાર્જિંગની કે નીકળી ગઈ કે કોકે કાઢી લીધી એ એમ કેતો હતો લેપટોપ વાળો બરોબર ચેક કરવાનું કે કોઈ એના જોડે ખોલાવાનું ને કશું નહી કરાય તમારી જોડે લઈ ગયા ત્યાંથી એમ નેમ હતું પછી આગળ મોકલાવું લેપટોપ આગળ મૂકાય ને હમણાં બે દિવસ પેલા આવે ને તો એને ક કે હવે લેપટોપમાં મધરબોર્ડ કામ આવે એવું નહીં મધરેબોર્ડ બદલવું પડશે એટલે પછી જો રીસર્વિસ માં ને જો એટલે આયરુમેન છે. કે બધું જ ચેક કરવું પડે આપણને હવે એના પર પપ્પા જઇને લઈ આવ હતા એટલે પાછો ભાવ પ્રાઈઝ પણ વધારે હતી મા જે જેટલું જ હતું લેપટોપ તો આઈ ફાઈ ટેન જ હતી પણ પ્રાઈઝ મારા કરતા વધારે હતી એક જનરેશન ઓછી હતી ઉપર કે અને પ્રાઈઝ વધારે હતી
હમ
બાકી બધી સિસ્ટમ મારા જેમ જ અને ડેલ નું જ હતું એમને પણ હવે આવી રીતે મધરબોડ બગડી ગયું બરોબર અમને તો હવે એને રીપેર કરાવવા રીપેર મધરબોર્ડ રિપેર કરાવવું પડશે એમ કીધું સામે વાળા કંપની વાળા અઠવાડિયું પેહલા એમને જોઈ રાખે હવે ખબર શી કર્યું એમના મધર બોર્ડ નું કે એમને બગાડ્યું છે. તો એ આપણને નથી ખબર એટલે આવું થાય છે. એના કારણે આપડે જે લેપટોપ લઈએ ને રીસર્વિસ માં તો લેપટોપ તો સૌથી પહેલા આપણે ચેક કરવું પડે કે આખું લેપટોપ કમ્પ્લીટ કન્ડિશનમાં છે. કે નહી ખાલી એટલું જ ના જોવાય કે લેપટોપ ની પ્રાઇસ બરોબર છે. પ્રોસેસર બરોબર છે આપણે જોવે છે. એ તો બસ લઈ લો. અંદર બેટરી એસેસરીઝ પછી બીજા ફીચર્સ તો હીરા બધા બધું જ ચેક કરવું પડે આ કદાચ તમારે એના માટે એ લોકો ટાઈમ પણ આપે છે. આપણને સાત કાંઇ દિવસ ન તો એ સાતેક દિવસમાં આપણ બનેને એટલો વધારે યુઝ કરીને આપણે બધું જ ચેક કરી લેવું પડે કારણ કે જો સાત દિવસ પછી પાછું લેવાના નથી અને આપણને પણ કઈ ફાયદો નહી થવાનો એટલા માટે આ એક જરૂરી છે. કે ચેક કરવું એ બઉુ ખુબ જ જરૂરી છે. લેપટોપમાં
વાત થઈ અત્યારે તો જો ભાઈએ ભાઈ મને હા બોલો
હા તમે બોલતા તા કો.
હા હા એ જો એ તેમને જે ભાઈ ફોટા મૂક્યા એ ભાઈયા મને પણ એક ફોટો મૂક્યો કે જેમાં બેતાલીસ હજાર નું લેપટોપ છે. અને લે લેટિટ્યૂડ ફાઇવ ફોર થ્રી જીરો જેનું નામ છે. એમાં હું મે જોયું. તો આઈ સેવન બારની જનરેશન હતી એટલે હું વિચારું કે ખાલી બૈતાલીસ હજાર નુ જે આવળું મોટુ પજેસન મલી જાય હે. અને એમાં પણ સોડ જી બી ને પાંચસો બા. સોળ પાંચસો બાર જીબી જ જોય છે એટલે તો હું પણ વિચારતો હતો ખેડું આટલું સસ્તામાં આવું લેપટોપ કેવી રીતે મળતું હો છે એટલે એના અંદર. કઈ તો ખીઓ વગેરે પણ હઈ શકે.
એટલે રીફારવિસમાં કે ન્યુ પ્રાઈસ છે આજે.
લગભગ રીફર બિશન જ મને લાગે છે કારણ કે ન્યુમાં તો એવું કઈ લખેલું જ નથી. જે મેં જોયું તો ખુલ્લું જ હતું એ પ્રમાણે સમજ્યા ને.
તમારે એના માટે ને ન્યુની પ્રાઇસ ચેક કરી લેવી જોઈએ મારા મત મુજબ તો કારણ. તે જો રિફરવિસ માંયને આટલું મોટું મોંઘું લેપટોપ લેવાય જ નહિ ફલન પછી એમાં ગમે તેટલું ઊંચું હતુ પણ આટલું મોંઘું લેપટોપ લેવાય નહીં એટલા માટે તમારે પહેલાં. એની પ્રઇસ ચેક કરી લેવી જોઈએ ઓનલાઈન શું બતાવે છે. તો એનાથી આપણને ફાયદો એ થાય કે આપડે જો એકજ હ હમણાં એને મને મૂક્યું ને લેપટોપ. તો એને લેપટોપમાં અંદર નાખ્યું ને તો એની અંદરની પ્રાઇસ ક્યાંક એક લાખ દસ હજાર સુધી બતાવતા હતા કે હું ટોપ મોડલ હતો. મતલબ કે એ એશી હજાર થી એક લાખ દસ હજાર હુધી નું હતું. બરોબર.
હમ હમ બરાબર.
તો હવે તે એક દસ એક લાખ દસ હજાર હુધી નુ હતું ને તો એ ચેક કર્યું તો એમાં કાક. ઓનલાઈન પ્રાઇસ પછી ફ્લિપકાર્ટ ઉપર ચેક કરયુ તુ એની પ્રાઇસ હે ને એક લાખ રૂપિયા કે નવ હજાર. નેવું હજાર નવસો નવાળુ કાયક એવું આવી કે હવે એ પ્રાઇસ હતી એની અને રીફરવિશમા પૂછ્યું ને ચેટ જીપી ટી ને તો કે તમારી જો સવથી સારી બેસ્ટ. પ્રઇઝમાં જો તમને કાંક ગણેલો ને શું કેવાય અ. બાવીસ થી પચીસ હજાર. પછી જો લેપટોપની કન્ડિશન કમ્પ્લીટ હોય બે બેટરીની હેલ્થ એસી ટકા ઉપર હોય. એસએસડી નેઉ ટકા ઉપર હોય તો તમે વધા વધારે ત્રીસ હજાર સુધી લઈ હકો. હવે જે પ્રાઇસ કીધી ને સામે વાળા તો એને પાંત્રીસ હજાર કીધી તો હવે આપડે જો એ આપણે પ્રા પ્રાઇસમાં મતલબ કે ત્રીસ હજાર હુધીમાં તૈયાર થઇ જતો હોય ને લેપટોપ તો આપડે લઈ લેવું જોઈએ એમાં કોઈ વાંધો નથી. છે પણ આ બધું ચેક કરવું જોઈએ. બેટરીને બધું કારણ કે પછી જો હવે પાંત્રીસ રૂપિયા પા ત્રીસ હજાર ખર્ચીને આપણને જો આવી રીતે માગબંધ નથી થ એવું થાય તો પછી એ તો એક કામનું જ નહી ને.
હમ હમ હા એ વાત સાચી તમારી તે અત્યારે તો તમે એવું કહો છો કે ગમે તે પણ કોઈ વસ્તુ આપણે લઈએ તો વગેરે ચેકિંગ વગેરે કરીને જ લેવું વગેરે અને તમે જે વાત કરી કે કે પ જે મિસ્ટેક વગેરે આવી તો એ કેટલા સમયમાં આવી હતી? કંઈ ગેરંટી વગેરે જે સાત દિવસનું હોય તે પતી ગયું હતું કે બાકી જ હતું?
ના ના એમ તો એને તો એક વરષ-' આપડે આઈટી ચાલુ થયું ને, આપડું એ વખતે જ એને લીધું તું એટલે અત્યારે કાક એના પછી લીધું મતલબ એટલે આઠ નવ મહિના જેવું થયુ એને.
હા હા હા. છતાં તો તો ઘણા સમય તો તો ચાલી પણ ગય ત એમનું લેપટોપ એવું કહી શકાય. અને આવી પ્રોબ્લેમ આવે તો તેનાથી તો તેમણે જેટલામાંજ ખરીદ્યુંશે? કેટલા તો એટલો તો પાછો વધારે બીજો પણ ખર્ચો આવી ગયો તો આવી રીતે તો થોડી આપણે પણ કાળજી રા કોઈ પણ હા એ આપડે જે પણ પ્રકારની કોઈ કાળજી રાખવી પડે.
હા એ તો છે કાળજી તો રાખવી જ પડે. અને લેપટોપને પણ એટલું જ આપડે સાચવવું પડે. હું મારું લેપટોપ છે ને તો હું મારા લેપટોપમાં પણ જે લેપટોપ ની કી આવે ને તો એનાથી વાપર પડ યુઝ કરતો એનું કારણ કે જો લેપટોપને કી યેને ખુબ જ મોંઘી આવે, અને એનું બદલવા ને તો આખું, કોઈ કોઈ એક બગડે ને તો આખું એને કીબોર્ડ બદલવું પડે અને એ કાંક અઢીસો અઢી થી ત્રણ હજાર આજુબાજુ આવે. તો એના માટે કરીને મેં એક સસ્તું વાયર વાળું કીબોર્ડ લઈ આવ્યો અને માઉસ તો એના ભેગું ફ્રીજ આવ્યું તું. તો હવે ને હું જયારે ઘરે બેસુ ને ત્યારે તો હું એ બે વસ્તુનો જ ઉપયોગ ઉપયોગ કરુ જેનાથી એને કોઈ વાંધો ના આવે. લેપટોપ ના નુકસાન ન ઓછું મતલબ જેટલું ઓછું વપરાય એટલું સારું.
હમ. હ હા એવું બરાબર. તો તેના માટે તો આપણે કદાચ કોઈ પણ પ્રકારનું જે લેપટોપ વગેરે લઈએ. તો માઉસ અને કીબોર્ડ તે એને અલગથી લાવી દઈએ તો સારું કારણ કે એટલું બધું જે માઉસ સે ને હી કીબોર્ડ હોય એટલા બધા મોઘા પણ નથી હોતા. જેટલા કે આ જે લેપટોપની કીઝ વગેરે હોય છે કારણ કે એમાં લેપટોપ ખોલવાની વા જે આવે તેનાથી તો ઘણો બધો ખર્ચો પણ થઈ જાય છે તેના કરતાં લેપટોપની બોર્ડ વગેરે જે આવે જે કેે કીબોર્ડ અને માઉસ. તે ખરીદીએ તો સારું તો તેનાથી ફાયદા એ થાયને આપણે એ જો હ જે ડેલ લેટિટ્યૂડની વાત કરતો હતો તેમાં કેવું છે કે એક પ્રોસેસર આઈ ફાઈવ અને જે પાછળ આવે ને સિરીઝ જે યુ છે. અને આઈસી સેવનમાં પણ યુ સિરીઝ છે જે બારમી જનરેશન બંનેમાં બારમીમી જનરેશન જ છે. અને એમાં પણ કોઈ પ્રકારના જે જી પી યુ ગ્રાફિક્સ આવે. એ તો છે જ નહી એટલે તમે એવું કહી શકો કે જે ગેમિંગ માટે કે ગેમિંગ માટે તો બિલકુલ છે જ નહી. પરંતુ આપડે જે ફોટોશોપ માટે ને એન્ડ્રોઈડ સ્ટુડિયો વગેરે ચાલી જાય છે. સ્ટુડિયો એ તો સરળતાથી ચાલે અને જે આપડે પ્રોગ્રામ વગેરે કરીએ જેથી સી પ્લસ પ્લસ જાવા કોયથન એ તો વગેરે એકદમ આરામથી જ વર્કિંગ કરી દે છે ને એમાં ક્વલિટી એવી છે કે જે બોડી તો છે એ એકદમ મજબૂત છે. અને ફિંગર પ્રિન્ટ સેન્સર વગેરે એ પણ આવે છે અને લાંબા સમય માટે આપડે એકદમ ઉપયોગ વિશ્વસનીય છે પરંતુ થોડીક જે ભય લાવેે છે તેનામાં બેટરી વગેરે ચેક કરવું પડે એવું મને લાગે છે મેં વાત કરી કે તું ભાઈ જે આ લાવે છે તો તું લાઈન ખાલી એક દિવસ અમારે યુઝ કરવા આપજે. કારણ કે અમને થોડો ઘણો એવો અનુભવ છે તો એને ચેક કરશો કે આ લેવાય કે ન લેવાય આમાં બેટરી બેકઅપ કયા કેવું છે. કોઈ ગેમિંગ વગેરે પણ કરી જોઈશું કારણ કે આમાં ચાલવાની તો છે જ ની છતાં એક વખત ચેક તો કરશું કે કઈ પ્રકાર જે ચાલે છે અને આમાં આપડે એક નામ સાંભ્યું હતું આર જેે ફોર્ટી સેવન અ ફોર્ટી ફાઈવ આવે છે એચ ડી એમ આઈ આ બધા પોચના આપડે જે તમારા લેપટોપમાં છે. એવા બધા પોર્ટ છે યુએસ બી એ યુએસ બીસી એસ ડી એમ આઈ નો જે એસ ડી એમ આઈ નો જે કેબલ આવે એ પણ છે. પછી ઓડિયો ચેકને કાર્ડ સ્લોટ માઇક્રો એચ ડી કાર્ડ એ બધું પણ છે અંદર. એટલે એ તો સારું છેને મેં ઓનલાઈન સર્ચ કર્યું. તો એમાં કહે છે કે કોડિંગ તમે પાંચ થી સાત કલાક આરામથી એકદમ કરી શકો ફાસ્ટ ચાર્જિંગ પણ સપોર્ટ કરે સામાન્ય માર તો છ થી નવ કલાક તમને હજી બેટરી બેકઅપ આપશે પણ ખાલી એનો વજન કેટલુ એક એક પોઈન્ટ છત્રીસ કિલોગ્રામ તો એકદમ સારું જ કેવાય એમાં કીબોર્ડ ને બધું એમની જે રેટિંગ વગેરે છે એ સારી છે મને એ ગમ્યું કે આમાં જે બેટરી બેકઅપ છે એ એકદમ સારું છે
હા પણ જો રીફબ્રીસ હોય ને એટલે રી ફરબીસમાં તમારે તમ ચેક કરવું પડે જે લખેલું એના ઉપર વિશ્વાસ ના કરાય તમારે અને વાત રેય જે તમારે ગ્રાફિક્સ કાર્ડ ની તો ગ્રાફિક્સ કાર્ડ આવે છે પણને હાઈ લેવલનું નથી હોતું લેપ ટોપમા ડેલના લેપટોપમાં બધામાં ગ્રાફિક્સ કાર્ડ આવે છે મારામાં પણ ગ્રાફિક્સ કાર્ડ છે જ પણ ને એ ગ્રાફિક મતલબ કે એ ગ્રાફિક્સ કાર્ડ હેને તો તમારે સામાન્ય ગેમિંગ માટે અને જેમ કે પછી આ શું કેવાય આપડે હ વીડયો વીડયો વિડીયો એડિટિંગ ને એ બધું કરવા માટે એના માટે વાપરે કો પણ હારી પ્ર થોમસ ગેમ જેમ કે પેલી જીટી એ સિક્સ જી ટી એ ફાઈવ એ બધી જે ગેમો આવે છે ને તો એવી ગેમ રમો તો તમાર લેપટોપ થોડુંક લેગ મારી શકે
હમ હમ હા લેગ મારી શકેને થોડીક બેટરી ની થોડીક પ્રોબ્લેમ રહી શકે બરાબરને જે બેટરી બેકઅપ છે તે ઓછું થઈ જાય અમારો
હા એ તો ઓછું થવાનું છે એમાં તો કોઈ સવાલ જ નથી અને તમે મારું લેપટોપ એમ તો વાપરેલું જ છે એટલે તમને ખબર